હલો.
હલો!
તેમ છો બેન
હું મજામાં છું,. તમે કેમ છો?
હા મજામાં. કોલેજ જીવન એ આમ કોલેજ જીવન કેટલું સારું.
એકદમ સારું હોય છે, મારા માટે તો કોલેજ જીવન એ સૌથી સુંદર અને યાદગાર સમય છે.
હા આપડે આમ કેટલી મજા આવતી હોય આપણને.
સાચી વાત છે.
હા. અને કોલેજ જીવન એ તો આપડો જીવનનો આમ સૌથી સુંદર અને યાદગાર સમય છે.
શાળા ના જીવન અને કોલેજ ના જીવનમાં ઘણો ફરક હોય છે. કોલેજમાં વધુ સ્વતંત્રતા મેળવે મળે છે.
હા શાળા પછી નો આમ કોલેજ નો સમય માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવવાનો જ નહી પ પરંતુ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ નું પણ સમય છે.
સાચી વાત છે તમારી.
હા. અને આ સમય દરમિયાન વિદ્યાર્થીઓ આમ નવી વસ્તુઓ શીખતા હોય છે જે નવા મિત્રો બનાવતા હોય છે અને પોતાના ભવિષ્યની દિશા ન નક્કી કરતા હોય છે.
બરાબર સાચી વાત.
હા તમારા કોલેજ લાઈફમાં કેવું ચાલતું?
અમારો કોલેજ લાઈફમાં તો ઘણી બધી સારી વસ્તુઓ અમને શીખવા મળી તી, જવાબ દા દિ જવાબ કેવી રીતના આપડે નિભાવવાની એવું બધું અમને શીખવા મળતું.
હા એ તો વાત સાચી છે તમારી. કેમ કે કોલેજ જીવનમાં કેવું વિદ્યાર્થીઓને વધુ સ અહ સ્વતંત્રતા તા અને જવાબદારી મળતી હોય છે. એમને અમુક વાર વિદ્યાર્થી સિવાય પણ ઘણા રોલ નિભાવવાના હોય થતા હોય છે.
હા.
હા. હવે અમારે જ જોઈ લો અમારે કોલેજ લાઈફમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ચાર્જ લઈ લો પછી કેમિકલ ઇન્ચાર્જ રઈ લો, પછી એક સી આર હોય એ કેલાર હોય એટલે અમારા વિદ્યાર્થીઓને જે ઘણી બધી જિમ્મેદારીઓ હતી એ સમયે, અને એમાંથી અમે આમ શીખ્યા પણ ઘણું. કે કઈ રીતે તમે હેન્ડલ કરી શકો
બરાબર. આવું બધું નવા-નવા અહ ટાસ્ક નવા-નવા
એક્ટિવિટીઝ આપણને શીખવા મળે છે. જેના માટે જે આપણા જીવન માટે બહુ સારું હોય છે.
હા એ તો સાચી વાત છે. તેવ આમ પોતાના નિર્ણયો આપણેે એમ જાતે લેતા શીખીએ છીએ ને સમય નું આયોજન ક રતા શીખીએ છે ને જીવનમાં ડિસિપ્લન નું મહત્વ પણ આપણે સમજીએ છે કોલેજની લાઈફ દરમિયાન.
સાચી વાત છે. સંચ સમય નું સંચાલન, ટીમવર્ક, નેતૃત્વ
આવી ઘણી બધી બાબતો આપણને શીખવા મળે કોલેજ લાઈફમાં.
હા એ તો સાચી વાત કીધી તમેં. અને આ સમયમાં કેવું કે આપણેે આત્મવિશ્વાસ વધારવાનું અને નવી-નવી કૌ શલ્ય વિકસાવવાનો પણ આમ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.
સાચી વાત છે.
હા. અને કોલેજમાં કેવું અભ્યાસ ઉપરાંત આપડે સેમિનાર હોય, પ્રોજેક્ટ હોય ઇન્ટર્નશીપ હોય, રમત ગમત ને લઈ લો, સાંસ્કૃતિક કાર્યક્રમો લઈ લો પછી એન એસ એસ, એન સી સી અને વિવિધ સ્પર્ધાઓમાં આપણે ભાગ લેવાની આપણને તક મળતી હોય છે. અને આ પ્ર વૃતી ઓથી નેતૃત્વ છે, ટીમ વર્ક છે, સંવાદ કૌશ કૌશલ્ય છ છે, અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા માં પણ આપણને વિ કાસ થતો જોવા મલતો હોય છે.
સાચી વાત છે તમારી. જીવન માટેની ઘણી મહ ત્વપૂર્ણ બાબતો શીખીએ છે આપણે કોલેજ લાઈફમાં.
હા એ તો સાચી વાત છે. અને કોલેજ જીવનમાં મિત્રતાનું પણ વિશેષ મહત્વ છે.
સાચી વાત છે તમારી. મિત્ર વગર જીવન સુુંનું છે.
હા. અમુક વાર તો કેવું થાય કે મિત્ર વગર આપણને કોલેજમાં જવાનું મન પણ ના થા ય, ધારો કે એક મિત્ર આયો છે આપડો તો આપડે જઈએ, પણ જો એ મિત્ર બીજા દિવસે ના આવે તો આપણેે ના જઈએ કેમકે એના વગર આપણને આમ ગમતું જ ના હોય.
સાચી વાત છે તમારી.
હા એટલે કોલેજ જીવનમાં તો આપણે ઘણું ખરું શીખતા હોઈએ છેએ અને, સાચો મિત્ર કેવું મુશ્કેલી ના સમયમાં સાથ આપે છે ને પ્રેરણા આપે છે. અને જીવનને આનંદંદ આનંદમય બનાવે છે. જોકે, ખરાબ સંગતથી દૂર રહેવું પણ આપણા માટે એટલું જ જરૂરી છે.
સાચી વાત છે કોલેજ ના મિત્ર ખુબ જ ખાસ હોય છે. ઘણા મિત્રો તો આખી જિંદગી સાથે હોય છે આપણી જોડે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી એમના પ્રત્યે તો આપણી મિત્રતા એટલી ગાઢ હોય છે. કે ભૂલાય પણ નહી.
સાચી વાત.
હા અને કોલેજ સમયે તો કેવું. લેબ નું કામ કરવા કરવામાં આવે ને. ત્યારે પણ આપણેે આમ ભેગા મળીને કરતા હોઈય છીએ. અને એના કારણે તો આપણને આમ ટીમ વર્ક પણ આમ શીખવા મળતું હોય છે.
બરાબર.
હા.
મિત્રો જોડે પછી કેન્ટીનમાં જવાનું.
હા એ તો ખાસ હા. ઈ સમયમાં તો આમ કેન્ટીન માં જ જવાની તો એટલી મજા આવે ને કે ના પૂછે વાત. અને કોલેજ લાઈફમાં તો કેવું મુકાની ઇન્સીિડેન્ટ પણ બનતા હોય છે.
હા.
જારું કે અમારો કોઈ મિત્ર કે હોસ્ટેલમાં રહેતા હોય. તો એક સાથે અમે આમ. દસ પંદર દિવસનું મિની વેકેશન લઈ લેતા હોઈએ છીએ. એમનો સાથ નિભાાવવા.
પછી મિત્રો જોડે પ્રોજેક્ટ બનાવવાનું હોય પરીક્ષાની તૈયારી કરવા
હા એ તો વાત સાચી અમુક વાર તો કોઈ પ્રોગ્રામ હોય ત્યારે પણ આપણે મિત્રો સાથે આવી જતા હોઈએ છે સાથ નિભાવવા પ્રોગ્રામ ભલે એમનો હોય પણ એમનો સાથ નિભાવવા માટે પણ આપણેે આમ આ આવી જતા હોઈએ છીએ.
સાચી વાત છે ભલે પછી કોલેજ નો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય
એમાં પણ ભાગ લેવાની મજા આવે.
સાચી વાત છે. અને કોલેજ જીવનમાં કેટલાક પડકારો પણ હોય છે જેમ કે પરીક્ષા નું દબાણ હોય છે કરિયરની ચિંતા હોય છે. સમય નું સંચાલન કેમનું કરવું એનું એ હોય અને સોશિલ મીડિયા નું આકર્ષણ
બરાબર સાચી.
હા કેમકે આજકાલ તો કેવું થાય છે કે જારે ક્લાસમાં બેઠા હોઈએ. અને ભણાવતા હોય ટીચર કે સર તો પણ પાછળ જે બેઠા હોય ને એ લોકો પોતાનો આમ ફોનમાં સોશિયલ મીડિયા ખોલીને જ રીલ ફેરવતા હોય છે. તે બહ ઘણી ખરાબ આદત કેહેવાય
સાચું કહ્યું તમે.
હા અને જો વિદ્યાર્થી આમ શિસ્ત મહેનત અને સકારાત્મક પ ચારસણ ની રાખે ને. તો તે પડકારોને આમ સરળતાથી, પાર પણ પાડી શકે છે, અને પોતાના કરિયર પર પણ ફોકસ, કરી શકે છે.
સાચી વાત છે, તમારી
હા, અને કોલેજ જીવનમાં ખાલી માત્ર ગુણ, મેળવવા પર નહી પરંતુ જ્ઞાન કૌશલ્ય અને સારા સંસ્કારો મેળવવા, પર પણ આપણેે આમ ધ્યાન આપવું જોઈએ.
સાચી વાત છે, સાચું ક્યું તમે
એવુ
સોશ્યલ, મીડિયા નલ્ધે આજકાલના વિદ્યાર્થીઓ, પર પણ ખરાબ અસર પડે છે. એ લોકો, વધારે ટાઈમ સોશિયલ મીડિયા પર રહે છે. ભણવાનું ઓછું રાખે
હા, એ તો સાચી વાત છે. અને આજના સમયમા, તો કેવું કે કોમ્યુનિકેશન સ્કીલ્સ કોમ્પ્યુટર નોલેજ, અને પ્રેક્ટિકલ અનુભવ ખુબ જ મહત્વના છે.
સાચી વાત છે, તમારી
કારણ, કે ખલી માર્ક્સ અને જ્ઞાન ઉપર એટલુ બધુ ફોકસના કરે તો આપડે એમાં કોઈ સ્કીિલ હોય, સારી તો એને પણ આપણે, આમ નિખારવી જોઈએ
સાચી વાત છે, પછી ઇન્ટરવ્યુમાં હોય તો બધા કમ્યુનિકેશન, સ્કિલ્સ પર વધારે ફોકસ કરે તો.
હા, આ અને એના માટે, તો આપડે અમુક વાર કોલેજોમાં અમુક વર્કશોપને એવું પણ યોજાતુ, રહેતું હોય છે. કોલેજ પણ એના કાર્ય, પર એમ ફોકસ કરતી હોય છે. અને અમુક વાર, તો કોલેજમાં ઘણા ઘરા કાર્યક્રમો રાખવામા આવે છે. ફરવેલ લઈ લો એન્યુઅલ ડે લઈ, લો સ્પોર્ટસ ડે લઈ, લો વગેરે, વગેરે જેવા, ઘણા કાર્યો, કરવામાં આવતા હોય છે.
બરાબ, એ બધા પ્રવૃત્તિઓનું પણ અલગ જ મજા છે, કોલેજ લાાઈફમા
હા અને કોલેજ જીવનમા, તો ભવિષ્યનો પાયો કહી શકાય આ સમય ન યોગ્ય ઉપયોગ કરનાર વિદ્યાર્થી જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે, અને કોલેજના વર્ષોમાં, હા અને કોલેજના વર્ષો માત્ર ડિગ્રી મેળવવા માટે નથી. પરંતુ એક સારા અને જવાબદાર વ્યક્તિઓ, બનવા માટેના પણ છે.
સાચી વાત છે, તમારી
અને અમુક વાર, તો કોલેજ દ્વારા સ્ટડી ટુર પણ આમ યોજાવામાં આવતા હોય છે, કે એના કારણે વિદ્યાર્થીઓમા જે જ્ઞાન છે, એમાં વધારો થાય અને એ પણ અલગ રાજ્યમાં લઈ જઈને એમના જ્ઞાનમા વધારો કરવામાં આવતો હોય છે. ત્યાંના કલ્ચર લઈ લો પ્લાન્ટસ લઈ, લો એમા જે વિવિધતા જોવા મળતી હોય છે. એની ઉપર ફોકસ કર કરવામાં આવે છે.
સાચી વાત છે, હું તમારી વાતથી સહમત છું
હા એટલે જોઈએ, તો આમ કોલેજ લાઈફ ની આમ અલગ જ મજા છે. તમને કઈક અલગ જ ફીલ કરાવે
હમ્મ, આપડા ભવિષ્યને પણ ઉજ્વળ બનાવી શકીએ છે.
હા એ પણ વાત છે, વાંધો નઈ સારું સારું ચલો પછી ક્યારેક ફોન કરીશ, હા